હેલો મિત્ર! કેમ છો? હજેક થોડાક સમય છે તો કંઈક રસપ્રદ વિષય પર વાત કરીએ.
હા, જરૂર. હું મજામાં છું. તમે કહો? શું વિષય પર વાત કરવી છે?
આજે આપણે કોલેજ જીવન અને ભવિષ્યના કરિયર વિશે વાત કરીએ. આ વિષય લગભગ દરેક વિદ્યાર્થીઓ માટે મહત્વનો છે.
હા, સાચી વાત છે. કોલેજનો સમય જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો હોય છે. અહીંથી જ ભવિષ્યની દિશા નક્કી થવા લાગે છે.
તમે હાલમાં તમારા કોલેજના જીવનનો અનુભવ કેવી રીતે વર્ણવશો?
મને તો કોલેજ જીવન ખૂબ સારું લાગે છે. અહીં નવાં મિત્રો મળે છે. નવી વસ્તુઓ શીખવા મળે છે અને પોતાનું વિકાસવાની તક મળે છે.
હા, શાળાની સરખામણીઓમાં કોલેજમાં વધુ સ્વતંત્ર હોય છે. વિદ્યાર્થીઓ પોતપોતાના નિર્ણયો લઈ શકે છે.
પરંતુ આ સ્વતંત્તા સાથે જવાબદારી પણ આવે છે. જો સમયનું યોગ્ય સંચાલન કરીએ તો મુશ્ કેલી પડી શકે છે.
સાચું ઘણા વિદ્યાર્થીઓ શરૂઆતમાં અભ્યાસને ગંભીરતાથી લેતા નથી અને પછી પરીક્ષાના સમય તણાવ અનુભવતા હોય છે.
નિયમિત અભ્યાસ અને સમયસર તૈયારી કરવી ખૂબ જરૂરી છે.
કોલેજમાં માત્ર અભ્યાસ જ નહીં પરંતુ અન્ય પ્રવૃતિઓમાં ભાગ લેવો પણ મહત્વનો છે.
બિલકુલ સપોર્ટ્સ સેમિનાર પ્રોજેક્ટ અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાથી આત્મવિશ્વાસ વધે છે.
તમારા મતે કોલેજમાં સૌથી મહત્વની વસ્તુઓ શું છે.
મારા મતે નવી કુશળતાઓ શીખવી કારણ કે આજના સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી.
હા કોમ્પ્યુટરની સ્કિલ કોમ્યુનિકેશન સ્કિલ અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ મહત્વનું બની ગયું છે.
આજે ઘણી કંની એવા ઉમેદ ઉમેદવારોને પસંદ કરે છે જેમની પાસે સારી ટેક ટેકનિકલ અને કોમ્યુનિક કેશન સ્કિલ્સ હોય
તમે ભવિષ્યમાં કઈ પ્રકારની નોકરી અથવા કરિયર બનાવવા માંગો છો.
હું એવી નોકરી કરવા માગુ છું. જેમાં શીખવાની તક મળે અને ભવિષ્યમાં સારો વિકાસ થાય.
એ ખૂબ સારી વિચારધારા છે આજકાલ લોકો માત્ર પગાર જ નહી જોતા પરંતુ કરિયર ગ્રોથ પણ જોતા હોય છે.
હા કારણ કે લાંબા ગાળે અનુભવ અને કુશળતા વધુ મહત્વ ધરાવે છે.
તમારા મતે સરકારી નોકરી સારી કે ખાનગી નોકરી.
બંનેની પોતાની ખાસિયતો છે સરકારી નોકરીમાં સ્થિરતા વધુ હોય છે જ્યારે ખાનગી ક્ષેત્રમાં ઝડપી વિકાસની તક મળે છે.
હું પણ એ જ માનું છું, વ્યક્તિ એ પોતાની રસ અને ક્ષમતા પ્રમાણે, પસંદગી કરવી જોઈએ.
બીજાને જોઈને નિર્ણય લેવાને બદલે પોતાને અનુકૂળ માર્ગ પસંદ કરવો જોઈએ.
આજકાલ ઘણા વિદ્યાર્થીઓ એમ બી એ, એમ સી એ, એમ કોમ, અથવા અન્ય ઉચ્ચ અભ્યાસ પણ કરે છે.
સાચું ઉચ્ચ અભ્યાસથી જ્ઞાન વધે છે, અને કેટલીક જગ્યાએ વધુ સારી તક પણ મળે છે.
પરંતુ સાથે સાથે પ્રેક્ટિકલ અનુભવ પણ મહત્ત્વનો છે.
હા, ઇન્ટર્નશીપ અને નાના પ્રોજેક્ટથી પણ ઘણું શીખવા મળે છે.
કોલેજ જીવનમાં મિત્રતા શું મહત્વનો છે?
મિત્રતા. ખૂબ મહત્વની છે. સારા મિત્રો મુશ્કેલી સમયમાં મદદ કરે છે, અને પ્રેરણા પણ આપે છે.
સાચૂ, કોલેજના ઘણા મિત્રો જીવનભર યાદ રહે છે.
અને તેમની સાથે વિતાવેલો સમય પણ યાદગાર બની જાય છે.
તમારા મતે સફળતા થવા માટે સૌથી મહત્વની બાબતો, કઈ કઈ છે.
સતત મહેનત અને ધીરજ કારણ કે સફળતા એક દિવસમાં મળતી નથી.
હું પણ એવું જ માનું છું જો આપણેે દરરોજ થોડું થોડું આગળ વધીએ અને થોડી થોડી મહેનત સતત દરેક દિવસે પ્રયાસ કરીએ અને એના પર દરરોજના એક એક ટોપિક પર કામ કરીએ તો ચોક્કસપણે એક દિવસે સફળતા જરૂર મળે છે.
અને નિષ્ફળતા આવે તો પણ હિંમત હારવી જોઈએ નહીં.
બિલકુલ, નિષ્ફળતા એક એ પણ એક જીવનનો ભાગ છે આ વ્યક્તિ જ્યારે પણ નિષ્ફળતા અનુભવે છે, ત્યારે તેનામાં પ્રયત્ન કરવાું અને પ્રયાસ કરવાની ક્ષમતા વધે છે અને તે સતત પ્રયત્ન કરે તો એ સફળતા તરફ આગળ વધે છે.
હા. ઘણા સફળ લોકો પણ શરૂઆતમાં ઘણી વખત નિષ્ફળ થાય છે, પરંતુ તે લોકો હિંમત હારતા નથી.
કોલેજમાં તમને સૌથી વધુ શું શીખવા મળ્યું?
મારા-મારા માટે સૌથી વ મોટી શીખ એ રહી કે માત્ર પુસ તકોનું જ્ઞાન પૂરતું નથી. લોકો સાથે વાતચીત કરવી, ટીમમાં કામ કરવું, અને સમસ્યાઓનું સમાધ ધાન શોધવું પણ એટલું જ મહત્ત્વનું છે. કોલેજમાં વિવિધ પ્રકારના લોકો મળે છે. તેથી તેમના વિચારો સમજવાની તક મળે છે.
બિલકુલ. ઘણી વખત કંપનીઓ માર્કશીટ કરતા ઉમેદવારોની પ્રેક્ટિકલ સમજ અને કોમ્યુનિકેશન સ્કિલ પર વધુ મહત્ત્વ આપે છે.
બિલકુલ. ઘણી વખત કંપનીઓ માર્કશીટ કરતાં ઉમેદવારની પ્રેક્ટિકલ અને કમ્યુનિકેશન સ્કિલ્સને વધુ મહત્ત્વ આપે છે.
પરીક્ષાના સરમિયા સમય દરમિયાન તમે કેવી રીતે તૈયારી કરો છો?
હું સામાન્ય રીતે છેલ્લી ઘડીએ તૈયારી કરવાને બદલે થોડું-થોડું રોજ વાંચવાનો પ્રયાસ કરું છું. જે કોલેજમાં શીખવાડયો હોય, તે આવીને રિવિઝન કરું છું. નિયમિત અભ્યાસ થાય છે, ત્યારે પરીક્ષાના સમયે તણાવ ઓછો લાગે છે. ઉપરાંત જૂના પ્રશ્નોપત્રો પણ ઉકેલવાનો પ્રયત કરું છું, પ્રયત્ન કરું છું. પાંચ વર્ષના જૂના પેપરો હોય તેને કલેક્ટ કરું છું, અને તેમાંથી જે ઇમ્પોટન્ટ સવાલ હોય તે વાંચું છું.
આ ખરેખર સારી ટેવ છે.
હા. કારણ કે સતત અભ્યાસ લાંબા સમય સુધી યાદ રહેવામાં મદદ કરે છે.
ભવિષ્યમાં તમે મારા તમારા જીવનને કેવી રીતે જુઓ છો?
હું ઈચ્છું છું કે મારી પાસે સારી નોકરી હોય પરિવાર ખુશ હોય, અને હું સતત કંઈ નવું શીખતો રહું. માત્ર પૈસા કમાવા જ નહીં, પરંતુ જીવનમાં સંતુલિત સંતુલન પણ મહત્ત્વનું છે.
તમારા સાથે વાત કરીને મને ખૂબ આનંદ થયો, અને ઘણું બધું જાણવા મળ્યું માત્ર સફળતા જે જીવનનો ભાગ નથી, પરંતુ નિષ્ફળતા પણ એક ભાગ છે, તેનો પણ આપણે સારી રીતે જીવનમાં ઉકેલ લાવવો જોઈએ.
હા કારણ કે સાચી સફળતા એ જ છે, કે વ્યક્તિ પોતાના કામથી ખુશ હોય અને સમાજ માટે પણ કંઈ સારું કરી શકે.